હાલો. કેમ છો? બસ મજા. તમને કેમ છે?
મને મજા છે. તમને કેમ છે?
બસ મજા.
જમી લીધું? મે જયમુ ઓળો.
ઓળો કેમ બનાવાય?
ઓળાને પેલા શેયકો. રીંગણા ને પેલા ધોયા પછી શેયકા. શેકી ને એમાં છાલ ઉતારી. છાલ કાઢીને ડુંગળી મોયરી, ટામેટા મોયરા. લસણ ખાઈંડુ, પછી તેલ મૂયકુ. પસી રીંગણાને ચીપી નાયખા. ચીપીન પછી તેલ લેવા મૂયકું. ન પછી બધો મસાલો નાયખો. હલાવ્યો. હલાવીન થોડીક વારે રેવા દીધા. ન પછી ઉતાર લીધો. એવી રીતે ઓળો બનાયવો.
પિઝા કેમ બનાવાય?
પિઝ્ઝા, પિઝ્ઝા. પેલા રોટલી વણી નાખવાની રોટલી વણી નાખવાની, પછી ટમેટા ને મરચાં ને ચીઝ ને ઉપર નાખી દેવાનું ચીઝ ચીઝ, બીસ નાખી ને એને ઓવન માં નાખી દેવાનું. ઓવનમાં નાખી દેવાનું એટલે પીઝા તૈયાર થઈ જાય પછી પાછું ઉપરથી થોડું એના કટકા ઈ કરવાના પસી ઓવનમાં થઇ જાય પછી
કટકા નાખી ને ડીશમા નાખી પછી સોસ નાખવાનો પછી ખાવાનું, ઉપરથી ચીઝ નાખવું હોય તો ચીઝ નાખવાનું એવી રીતે બન જલેબી ને, ચણા નો લોટ લેવાનો ચણાનો લોટ લય એને ભજીયાના લોટની જેમ ગ્રેવી જેવો કરી નાખવાનો પછી એક લોટો લેવાનો, અથવા કાયણા વાળું જલેબી બનાવવાનું આવે ઈ લેવાનું પછી એને તેલ થાવા દેવાનુ ને સાઈડ માં ચાસણી બનાવી નાખવાની પછી જલેબી એમાં કરીને એમાં ચાસણી માં નાખતું જવાનું ને જલેબી તૈયાર થઈ જાય
ગાઠિયા કેમ બનાવાના?
ગાંઠિયાનો લોટ જાડો થોડો રાખવાનો પેલા મોણ દઈ દેવાનું ચણા ના લોટ ને મોણ દઈ થોડું ને રેવા દેવાનુ પછી લોટ થોડો જાડો મહરવાનો ચટણી, ને નિમક, ને હળદર, ને નાખી ને પછી થઈ જાય પછી બ્લેન્ડર માં નાખી દેવાનું પછી તેલ થોડું ગરમ કરવાનું તેલ ગરમ થઇ જાય એમાં ગાંઠિયા નાખવાનું એટલે ગાંઠ ઉતરવા માંડવા, ગાંઠિયા બની જાય.
રસગુલ્લા કેમ બનાવાના?
રસગુલ્લા પેલા લોટ લેવાનો રસ ગુલ્લા નો પછી દૂધ લેવાનું દૂધમા એમાં મશળવાનું લોટ એકદમ કણી ન વરે એવો, ને ફાટે નહીં, રસગુલ્લા એવી રીતે કરવાનો પછી એને ગોલ ગોલ કર ગોળા કર નાખવાના ગોલ, ગોલ, પછી ખાંડની ચાસણી સાઈડમાં બનાવા મૂકવાની પછી તેલ અથવા ઘીમા તમારે જેમાં તરવા હોય એમાં તરવાના તરી ને પસી ખાંડની ચાંસણી માં નાખસી ને પછ કાઢી ની ઉપર કેસર, કાજુ-બદામ એ બધ નાખી દેવા તે ફ્રીજમા મૂકી દેવાનુ, રસગુલ્લા બની જાય. બાસુંદી કેમ બના. હ.
બાસુંદી ને પેલા બાસુમદી નો મસાલો લેઈ આવાનો પસી બાસુંંદી નો લોટ લીય આવાનો. પસી અ આલો દૂધ ગરમ કરવાનું પસી એમાં બાસુંદીનો મસાલો નાખી દેવાનો એમા બાદસુંંદીનો લોટ આવે ઈઈ નાખી દેવાન પાવડર ઘી પાવડર નાખીને ઘળેક હલાવાનું. ઘડીક હલાવી, બે ઉફારા મારીન ઉતારી લેવાનું. ઉતારીન જરાક ઠરવા દેવાનુ, ઠરાવીને પછી ફ્રીજમાં રાખી દેવાનું. એટલે બાસુંંદી ત્યાર. એ કેમ બનાવાની?
કીર અ.....
પેલા ત ચોખા લેવાના સી ચોખાને થોડી વાર પ-લરવા દે-વ પલાળી ને સી થોડુ ગરમ પાણી મૂકવાનુ પસી અઈયા ચોખા નાખી ને થાવા દેવાના. પસી યર બ્લેન્ડર અથવા લોટો ફેરવી દેવાનો. પસી સાઈડમા દૂધ ગરમ કરવા મુયકુ એમા ઈ ના ખી દેવાના ચોખ ચોખાનો રગડો પસી એમાં ખાંડ નાખી દેવાની. ખાંડ નાખી પસી કાજુ-બદામને એલચ ચી ને જે ક આપડે ભૂકો કયરો, એ બધો એમાં નાખી થોડી હલાવી સું ઉફારો આવી દઈ પસી ઉપર થોડું ઘી નાખી દેવાનુ. તો ખીર તૈયાર થઈ જાય.
બટેટાની ચીપ કેમ બના
બટેટાની ચીપ્સ, એલે બટેટા ની છાલ ઉતારવાની પસી ગોલ કરવાય, તો ગોલ ચીપ્સ બને. ને લાંબી ચીપ્સ બનાવે, તો લાંબી ચીપ્સ બને પસી તેલ મુકવા
એલ બનાયા મુકી એમા પટેટા નાખી દેવાના. એ કડક ખાવી ઓય, તો વધારે ખાવા દેવાને ઢીલી ખાવી ઓય ત તો વધારે તેલમાં પૂરતી થાવા દેવાનું તેલમાં. થોડી વાર અડધી કલાક જે ને પસી ઈ ઉપર મરી-મસાલો નાખીન, ચીપ્સ ખાવાની.
થેપલા કેમ બનાવાના? મેતીન મેતી ના થેપલા કેમ બનાવાના?
પેલા મેથી સુધાર નાખવાની ઝીણી-ઝીણી. ઝીણી ઝીણી મેથી સુધારી પછી એને ધોઈ નાખવાનું પછી પાણી લેવાનું થોડું નિમક લેવાનું ને લોઠો હોય ઘઉંનો તેમાં થોડું તેલ નાખીન થોડીવાર રેવા દેવાનો. પછી થેપલાનો લોટ બાંધવાનો. એટલે એકદમ મુલાયમ લોટ થઈ જાય એટલે પછી થેપલાનો લોટ મહરવાનો એટલે પોચો લોટ થાતો જાય એમ મહરી પછી ઉપર ભાજી થોડી નાખી દીન પછી એની હારે કરીન બસ થોડા વણી નાખવાના વણી ને કડક કરવા હોય તો કકડા થેપલા કરવા હોય તો વધારે તેલ નાખ લોઢીમાં નાખવાનું ને ઢીલા કરવા હોય તો ઓછું તેલ નાખીને કરવાનું એમ થેપલા બની જાય.
પનીરનું શાક કેમ કરવાનું?
કેવા શાક?
પનીરનું.
પનીરનું.
હા.
પનીરનું શાક જો તમારે પનીર તરીને કરવા હોય તો તરીને પણ થાય ને ન તરા તરા વિના નાય થાય. પેલા ડુંગરી, ટમેટા એ થોડા કાપી નાખવાના ઝીણા ઝીણા પછી આધા લીલા શેકી નાખવાના તેલમાં ટમેટા અને ડુંગળીને પછી એને મિક્સરમાં પીસી નાખવાના. મિક્ચરમાં પીસી પછી એને એકદમ પાછું તેલ થાવા દેવાનું. તેલ થાવા દેયન ને પછી એ આપડે જે ગ્રેવી બનાવી છે ટમેટાની ને ને ડુંગળીની ને એ તેલમાં નાખી દેવાની પછી જ્યાં હુધીની તેલ નો છૂટી પડે ને ત્યાં હુધીની ગ્રેવી થાવા દેવાની ગ્રેવી થઈ જાય પસી નાખી દેવાની ગ્રેવીમાં લસણનો પેસ્ટ નાખી પછી એ ને થોડીવાર થાવા દેવાનું તેલ છૂટું ન પડે એવું. પછી પેસ્ટ થય જાય પછી એમાં બધી મસાલા નાખવાના મસાલા બધી નાખી, એક-એક મસાલા નાખતા જવાના ને હલાવતા જવાનું એક-એક મસાલા નાખતા ને હલાવતા જવાનું. પછી એમાં પનીર નાખી દેવાનું પનીર નાખી ને પછી છે ને એ થોડી વાર રેવા દેવાની ને થોડું પનીર બીજું બહાર રાખવાનું એટલે નાખવાનું થોડું ખમણીને થોડું નાખવાનું ઉપર એટલે પનીરનું શાક બની જાય.
ડાર-ભાત તો
દાળ-ભાત તો પેલા ડાળ ને ધોઈ નાખવાની, પછી દાળ બાફવા મેલી દેવાની, બફાઈ જાય પસી, એને ઉતારી લેવાની. ઉતારીને અ પસી એમાં ટમેટા મોરી નાખવાના, ધાણા મોરી નાખવાના મરચાં મોરી નાખવાના. પછી મીઠો લીમડો નાખવાનું, પછી તેલ રાખવાનું. રાખી ને જીરું નાખવાની, રાય નાખવાની. મેથી નાખવાની, ઘડીક વાર થાવા દેવાનું. થાય, ને પસી થોડીક દાળ નાખવાની. ન પસી એમાં બધી દાર નાખી દેવાની. પછી હલ્દી નાખવાની છટ છટણી ઓલી ધાણા જીરું નાખવાનું. એ નાખીને પછી હલાવી નાખવાનું. હલાવીને પસી એને થોડીક વાર રેવા દેવાનું. બે ત્રણ ઉકારા મરાય દે મરચાં અને ટમેટાને પાકી જાય, પછી એને ઉતારી લેવાનું. પછી ચોખા ધોઈ પાણી ગરમ રાખી, ચોખા ધોઈને પછી ચોખા એમાં નાખી દેવાનું. નાખીને, નિમક નાખી ઢાંકી દેવાની. ઈન ઇન થોડીક વાર થાય, તો એ પછ ચોખા પકાઈ જાય.
ઊંધિયુ કેમ બને?
હેં?
ઊંધિયું કેમ બને?
ઊંધિયું ચોરાફરી લેવાની. પસી સીંગડા લેવાના, તો ગવાર લેવાના તે બટેટા લેવાના પસી, ઘઉંનો લોટ અલગ ચા ચણાનો લોટ લેવાનો, ચણાન લોટના બનાવ હોય તો, ચણાના લોટના બને. ને બા ઘઉંનો ઓલો બાજ બાજરાનો લોટ લેવો હોય, તો બાજરાની લોટ ના બને. બધી મિક્સ કરી, બધી મોરી અને પછી રાઈ, ઓલો મેં જીરુંમાં વઘારી નાખવાનું. બધી બકાલાને, બકાલાને વઘારી અને પસી, એનો લોટ ત્યાર કરવાનો. લોટમાં ધાણા છે, ચટણી છે હલ્દી